હલો. કેમ છો?
હલો.
હલો. કેમ છો?
હલો.
હાલો. કેમ છો બહેન? હાલો. કેમ છો બહેન?
કેમ, એકદમ મજામાં. તમે કેમ છો?
બસ એકદમ મજામાં. બસ આજે તો ફ્રી હતી, તો મેં કીધું લાવો ચલો તમારી સાથે વાત કરું. અને થોડોક વિચાર આવ્યો. મેં કીધુ ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક નો અત્યારે જે છે એના પર મેં કીધું થોડીક વાતો કરીએ આપણે. હમ્મ.
સારું
અત્યારે આપણાના જમાનામાં તો હા. આપણાં જમાનામાં તો આવું કશું હતું નહિં. મોબાઈલ પણ નહોતું, કંઈ જ નહોતુ. આપણે ખાલી ટ પાલ લખી ને બધું કામકાજ કરતા તા, ઈ મને યાદ છે. હવે તો ઇન્સ્ટા પર તરત જ ઇસી મિનિટે બધાને મેસે સેજિસ ને એ બધું મળી જાય છે. ફેસબુક થી ને ઇન્સ્ટાગ્રામ થી મેસેજ ને એ બધું. શું કહેવું છે તમારું?
સાચી વાત છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ નો યુઝ શરૂ થઈ ગયો, ત્યારથી આપણી માટે દુનિયા કહેવાય ને કે ટૂંકી થઈ ગઈ. આપણે જલ્દી થી બધા આ વિડીયો જોઈ શકીએ છીએ, જલ્દીથી બધી દેશ-વિદેશ ના જે સંસ્કૃતિ છે એને સમજી શકીએ છીએ. દરેક બાબતે આપણને માહિતી મળી શકે છે, રેસીપી શીખી શકીએ છીએ. ફેસબુક દ્વારા આમ કહેવાય ને કે ન્યુઝપેપર પહેલા આપણે સમાચાર આપણને મળી જાય દરેક. પહેલા, કે-કે શું થઈ રહ્યું છે, શું ઘટનાઓ બની રહી છે દેશ-વિદેશમાં. કોણ કેવું લાગી રહ્યું છે અત્યારે, અને ફેસબુકમાં પહેલી વાત તો ઈ કે ફેસબુકમાં આપણે આપણાં જૂના ફ્રેન્ડસે પાછા મળી શકીએ છીએ. એટલે મને તો એવું લાગે છે કે ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ એક પ્રકારે સારું છે. આપણા જમાનામાં તો આવું કાંઈ હતું નહીં, પણ એમ કહેવાય ને કે-કે આ જમાનામાં થયું છે, તો આપણે આપણા જૂના ખોવાઈ ગયેલા નેઈ મલીચ મળી શકીએ છીએ. તમારું શું કહેવું છે આમાં?
બિલકુલ સાચી વાત છે તમારી. તમે જે કીધું ને મેં અનુભવ કર્યું છે. મારે અહ કોલેજ પૂરી થયા ના, મેરેજ થયાં ઈ પછી લગભગ આઠ-દસ વર્ષ પછી મારી જે કોલેજની ફ્રેન્ડસ સ્કૂલ ની અને કોલેજની ફ્રેન્ડ. એ બંને મને ફેસબુક પર મળી ગયા. એટલે એક રીતે આમ જોવા જઈએ ને તો ઘણું બેનિફિસ આપણને કરે છે, કે આપણા સ્કૂલ ના અને કોલેજ ના ફ્રેન્ડ એના દ્વારા આપણે એમને ગોતી શકીએ છે. ઈ સિવાય હમણાં ફેસબુક પર તમે જોઓ તો ખ્યાલ હોય તો બધા પોતાના વિડીયોઝ બધું પોતાની જે આવડત હોય લાઈક રસોઈ બનાવવાની હોય, કે એમને કોઈ કલા એમની મતલબ એમનું કોઈ આર્ટ છે, કે ફિટ ટનેસ માટે કોઈકને ફોટોગ્રાફી ગમતું હોય. તો પોતાના અહ જે અહ શું કહેવાય એમને શોખ છે એ બધું એમાં મૂકીને એમને થી એડવર્ટાઈઝમેન્ટ કરીને બી ઘણા લોકોને એમાં પૈસા મળે છે, હું પોતે બી થોડુંક એમાં કરું છું મેં ડિઝાઈનિંગ કરેલું છે મારું નેચરપેથીનું છે તો એવું એવું લાગે થોડું ઘણું એમાં મૂકીએ તો એ રીતે એ લોકો અર્ન બિ કરે છે એટલે સારા પાસા બી છે એના અને ખરાબ પાસા બી છે, ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ના કે અત્યારે તો એ ચપટી ભરમાં તમને ફ્રેન્ડસ મળી જાય અનનોન ફ્રેન્ડસ મળી જાય તો એમાં છોકરાઓને યંગસ્ટરને સાચવા બી પડે આપળે એમાં કે ખોટામાં છોકરાઓ ખોટી લતમાં લાગી ના જાય એવી રીતે એમાં ફ્રોડ બી થતા હોય છે, એટલે એ રીતે બી એ જોવું પડે બરાબર ને?
સાચી વાત છે એકદમ કારણ કે અત્યારે એ આઈ ના જમાના માં ખોટી ઇન્ફોર્મેશન અને બાળકોને રિસ્ટ્રીક્ટ કરવાણ કારણ કે બાળકો હંમેશા અત્યારે કેવાય ને કે આ દુનિયા ને સાચી દુનિયા માને છે ડિજિટલ એ આપળે જેમ બાર અશી ખેલી નથી શક તા એટલે ઈને એમ જ થાય કે જે આપળે મોબાઈલ માં, ટીવી માં જે જોઈએ ઈજ સાચું છે યુટ્યુબ સાચું છે ઈ લોકોને રિલેટેડ જે કાય આવે છે ઈજ વસ્તુ સાચી છે એવું ઈ લોકો માની લેય છે. એટલે શું થાય કે ઈ લોકો ના કઈ ફ્ર અ ઈ લોકોને સ વાસ તો એક દુનિયામાં શું થઈ રહ્યું છે એની સાથે કઈ લેવા દેવા હોતું જ નથી મન તો એવું લાગે છે કે થોડુંક ડિજિટલ થોડુંક ઓછું પણ થવું જોઈએ જેના કારણે આપેઅ બાળકોને ડાયવર્ટ કરી શકીએ મને તો એવું લાગે છે, તમે શું કેવા માંગો છો આમાં?
સાચી વાત છે, સાચી બિલકુલ સાચી વાત છે એકચુલી કેવું છે આપળે પેલા તો શું અતું શેરીમાં રમી લેતા તા, ફલિયા માં રમી લેતા તા એકબીજા ના ત્યાં જઈને આખું મતલબ પેલું અ ગ ગામમાં ને અમે તો હું તો ગામડે જ મોટી થેયલી છે એકક્ચુલી એટલે ગામળે ત્યાં મં દિર ને ત્યાં અમારે સ્કૂલ પતે, જમવાનું પતે પછી બપોરે ત્યાં જમવા અ ત્યાં રમવા બધા ભેગા થઈએ અને સરસ બો